હલો.
હા હા. આજનો આપડો ટોપિક કઈક સુંદર મજા નો છે, કેમ કે ત્યારે લોકો સ્ત્રી કે પછી તેઓ છે તેઓ છે તે ભારતની અંદર વસી સકે. અત્યારે પણ જે જન્મ થતો હોય છે બાળક પછી અત્યારે કહી શકાય કે કોઈ પણ માતા પિતા છે તો જયારે એનુ બાળક જ્યારે જન્મે છે ત્યારે કોટ ખાત વાળું જન્મતું હોય છે એટલે કહી શકાય કે એ બાળક છે ક્યારેક કોઈ બાળક ના પગ નથી હોતા અથવા કોઈ બાળક જોઈ નથી શકતું અથવા તો કોઈ બાળક છે તે હાથ નથી હોતા એના કારણે એ બાળક જે લખી નથી શકતું. અથવા તો કોઈ બાળક છે તે સાંભળી નથી શકતું અથવા કોઈ બાળક છે તે બોલી નથી શકતું તો એવી ઘણી બધી બીમારીઓ છે અથવા તો કુદરત ની કેહેવાય ને કે કુદરત ની એક અ કુદરતી કળામત કેહેવાય કે કુદરતે એવી ભેટ આપેલી છે કે એ બાળક છે તે એનું જે માઈન્ડ જે લેવલ હોય છે ને એ ભગવાને તો ખુબ જ સારું બનાવેલું હોય. છે એટલે કેવાય છે ને કે અત્યારે જે દિવ્યાંગ જે લોકો છે એના માટે સરકારે પણ ખુબ જ સારી એવી યોજનાઓ બહાર પાડી છે અને સરકારે પણ એના વિશે ખુબ જ ઊંડાણ પૂર્વક વિચાર કર્યો છે એટલે મારા મત તે તો એવું કહેવાય છે કે દિવ્યાંગો માટે પણ અત્યારે સરકારી નોકરી છે. અથવા તો કેટલીક એવી શિષ્યવૃતિ આપે છે સરકાર એમને અત્યારે ઘણી બધી જગ્યાઓમાં પેલા નંબર ઉપર અત્યારે દિવ્યાંગને છે તે ભરતીમાં લેતા હોય છે. છે અને સરકારી જોબ પણ અત્યારે સારી સારી એવી પોસ્ટ ઉપર છે દિવ્યાંગ લોકો લોકો ને પણ ખુબ જ ઓછા માર્કસે દિવ્યાંગ લોકોને છે તે લઈ લેતા હોય છે એટલે એક પ્રકારે કહી શકાય ને કે ખુબ જ સારી વસ્તુ કહેવાય છે તો શું કેશો એના વિશે તમે?
હમ હા હા બરોબર છે કે જે આપનો આજનો ટોપિક જે છે કે જે દિવ્યાંગ બાળકોની જે અ ચુપાયેલી શક્તિઓ જે છે એના વિશે આપણે વાત કરવાની છે જે આપણો આજનો ટોપિક છે તો મારું પણ એવું જ માનવું છે કે ભગવાન જે છે ને અને જો કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ નથી આપતા તો એવું નથી કે એને બીજી કોઈ વસ્તુ પણ નથી આપતા. તે કોઈ એક વસ્તુ જો લે છે કોઈ પાસેથી સીન છીનવે છે એટલે નથી આપતા જો કોઈને તેની જગ્યાએ તે બીજી ઘણી બધી વસ્તુઓ છે એ આપતા હોય છે એવું આપણે જોઈ શકીએ છીએ. અને અત્યારનો જે યુગ છે એમાં અ જે દિવ્યાંગ બાળકો છે કે જેને હાથ નથી, પગ નથી આાંખ નથી અથવા કઈ પણ પ્રકારની જે ખોટ ખાપણ વાળા જે બાળકો હોય છે. એ બાળકો પણ અ જે છે એને સરકારની સહાયથી અને પોતાના મહેનત થી પોતાના સ્ટ્રગલ થી જે છે એ ખુબ જ આગળ વધી રહ્યા છે. આપણે જો હમણાંના જે કિસ ની વાત કરીએ તો જે આ આર્ચરી રમત આવે છે જે તીર અંદાજીની જે રમત હોય છે, એમાં એક તો મહિલા હોય છે જેના હાથ પણ નથી હોતા, અને પગ પણ નથી હોતા. મતલબ હંડ્રેડ અપંગ હોય છે. અહ તે જે મહિલા હોય છે તે આર્ચરીમાં ઇન્ટરનેશનલ લેવલ પર અહ મેડલ પ્રાપ્ત કરે છે. અને ઈન્ડિયા નું નામ રોશન કરે છે. તો આ રીતે જે અહ દિવ્યાંગ અને જે અપંગ બાળકો જે હોય છે એ લોકો પણ અત્યારના સમયમાં સારી રીતે ગ્રોથ કરે છે. અને ખુબ જ સારું પરફોમન્સ આપે છે. અને તમે કીધું એમ કે જે આ ગવર્મેન્ટે અત્યારે જે છે હાલમાં એ પણ અ ખુબ જ સારી રીતે પ્રોટેસ્ટ કરે છે. આ જે દિવ્યાંગ બાળકો છે એના માટે આપણે જોઈ શકીએ છીએ કે જે ગવર્મેન્ટ બસ જે છે. પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય એ ઇવન એમાં પણ જે દિવ્યાંગો હોય છે એના માટે અમુક પ્રકારની જે સીટો હોય છે, તે રિઝર્વ રાખેલી હોય છે. અને જે ગવર્મેન્ટ જોબ્સ જે હોય છે એમાં પણ જ તે દિવ્યાંગો માટે અ અમુક સીટો અ રિઝર્વ કરેલી છે. અને અહ ઘણી બધી રીતે જે દિવ્યાંગ બાળકો જે માની લો કે ગવર્મેન્ટ એઝામ ની પરેશાન કરે છે. તો એને ખુબ જ ઓછા મે ઓછા મેરિટ પર સિલેક્ટ કરી લેવામાં આવે છે. તો તમારું શું કેવું છે?
બિલકુલ-બિલકુલ. અત્યારે દિવ્યાંગો માટે ખુબ જ એવી સારી એવી સ્કીમ છે કે જે સરકાર છે તે આપતી હોય છે. એટલે દરેક વ્યક્તિ એ છે તે ખુબ જ લાભ લેવો જોઈએ. કેમ કે દિવ્યાંગ જે વ્યક્તિઓ છે, તેની બુદ્ધિ છે એ ખુબ જ સારી હોય છે, એટલે એનું એવું માનવામાં નથ નથી આવતું કે દિવ્યાંગ વ્યક્તિ છે કાંઈ ના કરી શકે. અત્યારે દિવ્યાંગ વ્યક્તિ જેટલું કરી શકે છે અત્યારે એ કોઈ પણ સાધારણ જે વ્યક્તિ છે, તે પોતે એ વસ્ તું નથી કરી શકતો. કેમ કે દિવ્યાંગ વ્યક્તિ માં એક અદ્ભુત શક્તિ છે કે જે દરેક વ્યક્તિ પાસે ખૂબ જ અહ કહી શકાય કે અહ રોમણીય દર્શક છે, કેમ કે દિવ્યાંગ અને જે વ્યક્તિ છે પોતાના પગભર ઉપર અહ દેશને આગળ વધારવા માટે સખત અને સખત પ્રયત્ન કરતો હોય છે. અને અત્યારે તમને પણ ખ્યાલ હશે કે અત્યારે સિટી જેવા એરિયામાં અત્યારે બી આર ટી એસ એટલે કે અહ બી આર ટી એસ એટલે કે એ એમ ટી એસ એવી ઘણી બધી જે અહ સરકારી જે પણ બસો છે, સિટી બસ ચાલતી હોય છે, તો એમાં દિવ્યાંગો માટ એ જે અ પાસકાર્ડ જે કાઢવામાં આવે છે તો તદ્દન મફતમાં સો ટકા એ દિવ્યાંગ વ્યક્તિ છે તે ફરી શકતો હોય છે એટલે એક પ્રકારે કહી શકાય ને એ વસ્તુ સારી છે કે દિવ્યાંગ વ્યક્તિ છે તે પોતે બસમાં છે તે સડી શકે છે અને મફતમાં મુસાફરી કરી શકે છે એટલે સરકાર દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકારી યોજના થી માંડીને દરેક ખાણી, પીણી, રહેણી દરેક વસ્તુ સર કાર પૂરી પાડે છે એટલે દિવ્યાંગ વ્યક્તિ છે એને એવું અંદર જીવનને ક્યારે ન થવું જોઈએ કે એની પાસે કોઈ વસ્તુ નથી એટલે દિવ્યાંગ વ્યક્તિ અત્યારે કહી શકાય ને કે ખુબ જ તારો એવો માણસ છે એટલે એ પ્રકારે દિવ્યાંગ વ્યક્તિ વ્યતિને આ વસ્તુ છે તે ખુબ જ સમજવી પડશે જો અત્યારે સરકાર એ વસ્તુ ઊંડાણ પૂર્વક સમજશે વાત કરશે તો દરેક વ્યક્તિ છે એ દિવ્યાંગ વ્યક્તિને સપોર્ટ કરવો જોઈએ એટલે દિવ્યાંગ વ્યક્ત તે એક સારો વ્યક્તિ કહેવાય એનો મજાક ના ઉડાડવો જોઈએ. એ આપણે સપોર્ટ કરવા જોઈ જેનાથી આપડો દેશ છે તે કહી શકાય કે એક સારવોભોમ અને અ કુટુંબની જે ભાવના ધરાવે છે દરેક વ્યક્તિ આ વસ્તુને ઊંડાણ પૂર્વક સમજવી જોઈએ તો તમે શું કેશો એના વિશે?
હા. હા બરોબર છે તમે જે આખી જે વાત કરી. તે આખી વાત એકદમ બરોબર છે કે જે દિવ્યાંગ બાળકો જે હોય છે એના પાસે ફિઝિકલી જે શક્તિ જે છે. હાથ નથી હોતા પગ નથી હોતા અમુકને આંખ નથી હોતી અમુક ના. કાન સારા નથી હોતા પણ જે એનો માઈન્ડ જે છે. એ ભગવાને અ બહુ સારો બનાવેલો હોય છે અને બહુ સ્ટ્રોંગ બનાવેલો હોય છે જેના કારણે તેના માટે કોઈ પણ કાર્ય. કરવું ઇમ્પોસિબલ નથી હોતું તેના માટે દરેક પ્રકારના કાર્યો સારી રીતે કરવા પોસિબલ હોય છે જોકે. એનું જીવન જે છે એ આખું સ્ટ્રગલમાં જ જતું રહે છે આ પણ છતાં પણ અત્યારે. અ એવા બાળકો અને એવા અ પીપલ્સ જે છે એ જોવા મળે છે કે જે અ. અપંગ અથવા દિવ્યાંગ હોવા છતાં. પણ. ખુબ બધી સારી સારી સ્થિત્ધિઓ મેળવે છે આપણે. જનરલી જોતા હોઈએ છીએ કે જે ખેલ મતલબમાં જે. અ રમત ગમત જે છે એમાં પણ દિવ્યાંગ બાળકો જે છે. અને દિવ્યાંગ યુવાનો જે છે એ એમાં પણ આગળ વધતા હોય છે. તો આ આપડે આવું બધું જોતા હોય છે. અને વાત કરીએ કે આજની જે હાલમાં જે ગવર્મેન્ટ જે છે. એ પણ ખુબ સારી રીતે પ્રયત્નો કરે છે જે દિવ્યાંગો છે એને. પ્રોત્સાહન આપવાના પ્રયત્નો કરે છે. અને તમે જોઈ શકો છો કે. સૌથી મોટી કોઈ વાત કરીએ તો એક કોઈ ગવર્મેન્ટ સેક્ટરમાં જો જોબ લેવી હોય તો દિવ્યાંગો માટે ખુબ સરળ બની જાય છે. એમને અ આપડા જેવા લોકોની તુલનામાં ખુબ જ. ઓછી મહેનત કરવી પડતી હોય છે પણ. સારી વસ્તુ છે કે આપડે તો શું કેહેવાય કે. સારી રીતે ગમે ત્યાંથી આવક મેળવવા માટે સક્ષમ હોયએ છીએ. પરંતુ જે દિવ્યાંગ બાળકો જે છે દિવ્યાંગ યુવાનો જે છે એ. અ બીજી કોઈ પણ જુઓ દ્વારા જુઓ દ્વારા. ઇન્કમ મેળવી શકતા નથી તો તેમને કઈક ને કઈક રોજગારી માટે પ્રોત્સાહન આપ. કો જરૂર. પૂરું જરૂરિયાત વાળું રહેતું હોય છે તો ગવર્મેન્ટ જે છે. એ કઈકને કઈક રીતે જે દિવ્યાંગ બાળકો જે છે. એને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરતી હોય છે. તો આ એક બહુ સારી બાબત છે અને આ એક. જે આપણે ગવર્મેન્ટ જે છે એ આપણેે એક રીતે કહીએ તો. જે દિવ્યાંગ બાળકો પ્રત્યે જાગૃત છે એવું કહી શકાય તો જે આપણે આ રીતે. તે આપણેે સરસ મજાની વાત કરી આ ટોપિક પર. ને આપણો ટોપિક અહિયાં પૂરો થાય છે.
હા